હલો
હા કેમ છો
બસ મજામાં તમે ક્યા
બસ બસ બરાબર ઘરે બધા બરાબર છે
હા અ બરાબર હમણા
આ પેલું કાકીને લોકો વાત કરતા હતા સારંગપુર જવા માટે એટલે મને થયું એકવાર વાત કરી લોઉ
અચ્છા ક્યારે વિચારે
એ શનિ રવિ કેહેતા હતા બધાની રજા હોય ને એટલે શનિ રવિ નો પ્લાન કર્યો હતો કઈક
બરાબર
હમ તો બધા આવવાના છે ઘરેથી
ઘરેથી બધા ન તો હવે ખબર નઈ હું મારા કોલેજમાં તો રજા હશે બા કે દીદી ને જોબ પરથી પૂછી સેટરડે ને છુટી હશે કે નઈ
બરાબર એ લોકો એવું કેતા હતા શનિવારે નીકળશે પછી વગદાણા સારંગપુર બધે જઈને આવાનું છે એટલે કદાચ શનિ રવી અનેને સોમવારે પાછા આવવાનું એવું કઈક પ્લેન છે અને ગાડી લઈને જવાનું છે
અચ્છા ગાડી કોઈની છે કે રેન્ટ પર લેવાની
ના કદાચ મોટા પપ્પા લોકો લઈને આવશે ગાડી નને તો રેન્ટ કરવાની હોય મને ખબર નથી
હા
પછી ડ્રાઈવિંગ માટે બી જોઈશ ને મોટા પપ્પા ડ્રાઈવ કરશે તો એ થાકી જશે પછી
હમ ચિંતનભાઈ નથી આવતા
ભાઈ ન કોનું ખબર નઈ મને
હા
જોઈએ પણ હવે સ્કૂલ ની છુટ્ટી ને બધું હશે શનિવારે એ જોવું પડશે ને
હા સેટરડે ના એવું કરવું પડે સાંજે નીકળવું પડે તો થાય
ત્યાં બીજું શું છે કઈ જોવા જ સારંગપુર ગયા છે
ના મેમે તો નથી ગયા પૂછવું પડે કોઈ
હું એક વાર ગઈ હતી
હા
એક તો દૂર છે આમ તો બસમાં જોઈ ને તો સારું કેમ કે બસ સ્ટેન્ડ ના એક્ઝેક સામે જ છે અને જમવાની તો કઈ ચિંતા નહીિ કેમ કે ત્યાં ઓલરેડી એ લોકો ન ભંડારણ ચાલ તો જ હોય છે
હા
હમ હમ એ જમવાનું તો ફ્રી જ હોય છે ત્યાં
બરાબર
હમ આમ તો મોટું છે અંદર બી મંદિર બહ મોટું છે. છે અને રોજ અલગ અલગ શણગાર થતા હોય છે.
હા એ તો જોયું છે મેં બી કેટલી વાર એમના વિડીયોઝ ને એવું આવે ને સારંગપુર ના
હા ઇન્સ્ટા પર બઉુ જ અને આમ તો કોઈ ડિટેલ્સ જોઈતી હોય ને તો ઇન્સ્ટા પર બી પોસ્ટ કર તા જ હોય છે એ લોકો એટલે જોઈ લેવાનું
હા
ઓનલાઈન બધું મળી જશે બુકિંગ બી કરવું હોય તો અને કદાચ રોકાવાનું થાય તો ઓનલાઈન આપડે જોઈ લઈશું ક્યાય હોય
હા એ તો ત્યાં આગળ જઈને જ જોઈ લઈશ ઓનલાઈન પછી આપડે જોઈએ ને ત્યાં કઈ અલગ નીકળ્યા રૂબરૂ જોઈને અલગ રે
હમ અને ત્યાં પછી બહાર એવું બી છે મોટી હનુમાન દાદાની મૂર્તિ તીન એવું બધું છે.
હા હા હા એ તો બહુ મોટી છે.
હા હા પછી ગાર્ડન ને બધું બી છે એટલે
હા
ત્યારે ત્યાંથી ભગોડાથી કદાચ મોગલધામ જવાનું છે એવું છે
અચ્છા
આમ તો જમવાનું બહઉ ચિંતા નહ કેમ કે સારંગપુર પણ ભંડારો થાય છે અને બગદાણા બી ચાલતું જ હોય છે હમ
એ તો કઈ નઈ એવી છે ને તો પછી બહારે બી હશે ને કઈ સારું એવું ખાવાનું
હા બાર બહાર હશે પણ બહારનું પછી હાઈજેનિક હોય ના હોય ખોટી તબિયત બગડે હમ સારું તો છે મજા તો આવશે હવે પણ આપડું તો પ્રોગ્રામ ફિક્સ થતા બી બહુ ટાઈમ લાગશે
હા એ બી છે હવે આપડે કોઈ નક્કી હોય પછી કે આ કામ આવી ગયું આમ છ તને પછ એક એક કઈ બધાર નીળી જશે
હા એટલે જ નાને
હમ
બાકી જો બસ થી જવું હોય તો બુકિંગ પેલા થી કરાવવું પડશે
બસથી ને બસ હવે કઈ કાર આવે છે સ્લીપર કે સીપેડ કેટલું દૂર છે અહિયાંથી
મને તો કઈ ખ્યાલ નથી યુટ્યુબ પર કે કોઈ મતલબ જોવું પડશે ઓનલાઈન કેટલું દૂર છે અને એવું હોય તો પછી બસ સ્ટેન્ડ બાજુમાં છે તો ઇન્ક્વાયરી કરાવી લઈશુ
હા
જો એવી રીતે રૂટ સાઇડ થતો હોય ને એ પેલા તો એ જોવું પડશે કે કયો રૂટ સાઇડ થાય છે. પહેલા સારંગ પુર બગદાણા અને ભઘોડા તે કઈ રીતે થાય છે ને એ જોવું પડશે
હમ પેલા શું આવે છે
હા એજ એજ જોવું પડશે પેલાા
હમ
એ જોઈએ પછી ફાાઈનલ કરાય રૂટ આપડો
હા એજ એના પછી આપણને વધારે આઈડિયા આવશે કે એમનું શું પ્લાન કરવું કયા દિવસે ક્યાં જવાનું
હા અને મમ્મી ને બી મોશન સિકનેસ છે એટલે પેલા એને મેડિસન ને બધું લાવી આપવું પડશે
હા એ બી ધ્યાન રાખવું પડશે
હમ
તો પછી આખા અલગ ટ્રીપમાં કહેશે માથું દુઃખે માથું દુઃખે
હા એજ એજ એટલે જ
હમ
બાકી શું ચાલે છે
બસ બાકી તો શાંતિ હમણાં તો કઈ નહી કોલેજ ચાલુ થાય જોબ નું શું ચાલે તમારે
જોબ સારી ચાલે છે આમ તો સારંગપુરમાં બધા કે છે કે પલ કોઈ વીશ માંગે કે હોયને તો પૂરી થાય છે
હા આયો તો મેં ભી બવ લોકાય ગ્યોતો કે અમે આવું માન્યું તું ત્યાં આગળને પૂરું થયું તું લોકો બિલી અડધા લોકો કરતા પણ બાકી વધારે પડતા તો કરે જ છે એના માટે અને પ્લસ ઓલું બી છે ને ત્યાં આગળ કે કોઈને ભૂત હોય એનું બી મા
હા એ બી પણ એના માટે કદાચ સવારે વહેલા જોવું પડે એવું કઈક છે
હમ
અને નીચે અંડરગ્રાઉન્ડ કઈક છે ત્યાં થાય છે ને મંદિર માં નથી કરતા કદાચ
ના મંદિરમાં નથી બારે કે એવું કઈ કરી હશે હવે આઈડિયા નથી આપડે જઈએ એટલે જોઈએ તો ખબર પડે બાકી કેતા તો હોય છે લોકો
જોઈએ હવે એ તો મન લાગતું નથી એ જોવા મળે કેમ કે આપડે પોહોંચીશું જ બહુ લેટ
હમ
એ જોઈએ જો જોવા મળે તો અને ત્યાં કદાચ ધાગો પણ કરી આપ અચ્છા હાથમા પેરવા માંગતા હોય
શું
ત્યાં હાથમાં પહેરવા માટે ધાગો ને બધું બી આપે છે ત્યાં આજુબાજુ બીજું કઈ છે જોવા માટે
આજુબાજુમાં તો આપણે ઇન્સ્ટા પર ચેક કરવું પડે કંઈક ને કંઈક તો આજુબજુમાં સ્પોટ હશે ત્યાં ફરાય કે ફોટો શૂટ થાય એમ
હા પણ કદાચ મને ખબર છે ને ત્યાં સુધી ત્યાં નાનું ું જેવું બી કઈક છે ની આજુબાજુ
હ હા
હ તો ત્યાં આપડણે ઓનલાઈન ચેક કરીએ જો ઓપન હોય તો પછી બુકિંગ કરીને જ જઈશું
હા એનો ટાઈમિંગ જોઈને જ જઈશું પછી સવાર થી સાંજ સુધીને આપડણે સાંજે જઈએ તો બંધ થઈ ગાય
હા એટલે આપડું જે અકોર્ડિંગ ફિક્સ થય ને એ અકોર્ડિંગ આપડે આઈટન રીતે કઈ બનાવી લઈએ તો એન્ડ મુમેન્ટ પર બધું પેલું કરવાનું નહી થાય નહીિ તો એન્ડ મુમેન્ટ સુધી આપડે બધું એજ ફિક્સ કર ઈ જઈશું શું કરવું છે
હા
એટલે પૂરી આઈટન હરી એક હાથમાં હોય ને તો ખાલી ફોલો કરવાનું જ વધે
હા
પ્લસ કેટલા વાગે નીકળવું છે એ બધું બી જોવું પડશે
હા
બોલો તો કેવી રીતે કરવું છે કો મને હવે
એજ હવે હું દીદી આવે એટલે એમને પછી વાત કરું કે બસ માં કરવું અંકલ નહી હમણાં તો આટલા ટાઈમ પછી એ હમણાં શોપ પર જાય છે શોપ પરથી એ બી રાતે આવશે એટલે એમને બી પછી વાત કરી
અચ્છા એટલે હજી તમારા લોકો ના સાઈડ થી ડિસાઇડ નથી થયું એવું છે
હા મારા સાઈડ હજી વાત નથી કરી મને હમણાં ભૂલી જ ગયો હતો હું તમે કોલ કરો એટલે મને રીમાન્ડ થય એ વસ્તુ
ઓકે છે હવે અહિયાં તો ઓલમોસ્ટ વધાનું ફાઈનલ જેવું જ છે હવે ખાલી તમારા લોકો ના સાઈટ થી ફાઈનલ કોલ આવે તો બધું ડિસાઈડ કરી નાખીએ
હા હા એ જું હવે આજે તો આજે રાતે જ જેવું બધા
પછી ડાકોર ને એ રૂટ પણ લઈ લઈશું સાથે
હા એ તો એક જોડે ને બધું જોટલું થાય એટલું આપડે કરી લેવા અને એમાં વાંધો નથી કેમ કે આટલા ટાઈમ પછી બધા ભેગા થાય છે બાકી તો કોઈ ભેગું જ નથીતાતું
એક્ઝેક્ટલી અને ડાકોર એમ પણ બહ દૂર નથી એટલે એ તો જલ્દી પતી જશે સીધું દર્શન કરી નીકળવું છે તો
હા એ તો છે
એટલે જો બધાનું ફાાઈનલ એગ્રી કરે ને બધા તો કરવામાં કઈ વાંધો નથી
હમ્મ
અમારી સાઈડથી તો નાઇટી નાઇન જેવું રાઈડિંગ છે તમારા લોકો ના સાઈડ થી જોઈ લો પછી અપડેટ આપો તો ખબર પડે કઈ
ઓકે અમારે જો મારું તો મોસ્ટલી છે જ હું તો મને તો કોલેજ થી બે દિવસની છુટ્ટી મળી જાય દીદી ને બી હમણાં મળી જ જશે હમને બી આટલા ટાઈમ થી કરિયું નથી તો એમનું રહી ગયું મમ્મી બી આવી જશે મમ્મી તો ઘરે હશેજ એટલે અંકલ કહી દઈસે તો એક દિવસ શોપ બંધ રાખે ગ જોઈ લઈશું અમે
ઓકે હમ્મ હમ્મ બાકી કેવું ચાલે છે કોલેજને બધું
બસ કોલેજ તો હમણાં સ્ટાર્ટ જ થઈ જાય આટલા વેકેશન પછી હમણાં તો બધું શાંત જ છે હમણાં તો કઈ નથી
હમ હમ હમ
પછી હમણાં એક્ઝામ ને બધું આવવાનું ચાલુ થશે એટલે ખબર પડશે
અચ્છા
હા
હમ્મ આટીને કેવું છે સારું છે હવે
હા આટીના ઘર માં હમણાં બધાને એકદમ ઠીક છ તબિત ઓ રાઈટ છે બધા
ગેસ્ટ હતા એ લોકો ગયા કે છે હજી
હા એ લોકો હતા હમણાં કાલે જ નીકળ્યાડ હતા હજી એક બે જણ છે એ નીકળશે રાતે એમ અમને બી લેવા મક અને હમને તો એજ હતું બાકી તો કઈ છે નહી
હમ્મ હમ્મ હમ્મ ઓકે સર તો વાંધો નહી પછી હવે જે થાય એ પ્રમાણે ત મને ફાઈનલ કોલ આપો તો આગળ આઈટનરી જોઈ લઈએ આપડણે હા ને ઓકે ચલો હા બાય
બાય બાય
અ